જય શ્રી કૃષ્ણ કેમ છો બેન?
મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું. હવે બધુ કામ મોબાઈલ થી આજ થઈ જાય છે બેંકની લાઈન નથી લગતી. એ જે આપ- -
તુ ને સાંભળ- -
એ જે આપણે આજ ડિજિટલ ઇન્ડિયા થી આપણું જીવન કેટલું સરળ ગયું છે
હા સાચું બોલ તમે અમે બ- - હવે બધું કામ મોબાઈલ થી જે થઈ જાય છે. બેંકમાં લાઈન નથી લગતી.
પેલા બિલ ભરવા માટે ઓફિસ ના થકા ખાવા પડતા હતા. હવે યુપીઆઈથી દો સેકન્ડમાં થાય છે.
હા ફોનપે જીપે પેટીએમથી લાાઈટ બિલ- - ગેસ બિલ બધું ઘર- - ઘર બેઠા ભરી જાય ગામમાં પણ હવે ઇન્ટરનેટ આવી ગયું છે. બચ્ચા તો ઓનલાઈન ક્લાસ કરે છે.
એ જે સઈ ક્યુ પી એમ ઈ વિદ્યા- - અને દીક્ષા એપ ફ્રીમાં અભ્યાસ મળે છે એ જે સરકારી ક- - કાગજ આ પણ ડિજીિલોકર માં આ સેફ રહે છે. ખોવાય નહીં મા બિલકુલ માર્કશીટ આધાર કાર્ડ- - પેન કાર્ડ બંધુ ફોનમાં જ રહે- -
હા ખેડૂતોને પણ- - ફાયદા થયો છે પીએમ કિસાન ના પૈસા સીધા ખાતા માં આવે છે. હા અને પીએમ ઈ નામથી- - ખેડૂત પોતાનો માલ સીધો ઓનલાઈન વેચી શકે છે.
હોસ્પિટલમાં પણ હવે આયુષ્માન ભારતનુંું કાર્ડ ડિજિટલ છે.
હા અને ઈ સંજીવવાની- - થી ઘરે બેઠા ડોક્ટર થી સલાહ મળે છે. રેલવેથી રેલવેની ટિકિટ પણ આ આઈઆરસીટી એપ- - થી બુક થાય સ્ટેશન ના ચક્કર નહીં.
હા અને યુપીઆઈથી ટિકિટના પૈસા તરત જ ભરી જાય. એ જે નાના દુકાનદાર પણ હવે ક્યુ આર કોડ રાખીએ- - છે રોકણની જરૂર નથી. ચ ચા વાલા થી લઈને શાકભાજી વાલા- - તે પીઆઈ યુપીઆઈ લે છે એ જે સ્કેનર રાખે છે.
હા સરકારી યોજનાઓની મહિલાઓ પણ માય ગવર્મેન્ટ એપ પર મળે છે. હા અને લોકો સીધા સરકારને સૂચન પણ આપી શકે છે.
આ પાસપોર્ટ ડ્રાાઈવિંગ લાાઈસન્સ માટે પણ ઓનલાઈન અ અરજી થાય છે. સમય બને અને ભ્રષ્ટાચાર પણ ઓછો થાય.
હા આ સમયે ગામમાં સીએસી- - સેન્ટર ખુલ્યા છે ત્યાં બધી સરકારી સેવા મળે છે.
જેને ઇન્ટરનેટ ના આવડે તે ત્યાં જઈને કામ કરાવે. મહિલા અરે પણ હવે- - સ્વસ્ય જૂ જૂથ દ્વારા ઓનલાઈન બેચાવ કરે- - અ જી એમ પોર્ટલ પર સરકાર સીધી નાના વેપારી- - અ પાસેથી સામાન ખરીદે છે. સ્કૂલમાં પણ સ્માર્ટ ક્લાસ અને ડિજીિટલ બોર્ડ આવી ગયા છે
હા બાળકો ને ભણવામાં મજા આવે છે પોલીસ ની ફરિયાદ પણ હવે ઓનલાઈન થાય છે ઈફ યાર. હા અને ટ્રાફિક નું ચલણ પણ એસ એમ એસ થી આવી જાય.
એકદમ સાચું થયું જમીન ના રેકોર્ડ પણ ડિજિટલ થયા. છેતરપિંડી ઓછી થઈ. ભૂલેખા અને ધરા એપતી જમીનથી માહિતી ઘરે મળે. સ્ટાર્ટઅપને પણ ડિજિટલ ઇન્ડિયાથી બહુ જ મદદ. મળી છે એ જે યુવાનો ઘર બેઠા વેબસાઇટ અને એપ બનાવીને બિઝનેસ બિઝનેસ કરે છે ઓનલાઈન શોપિંગથી ગામને લોકોનો. પણ શહેર જેવી સુવિધા મળી એમેઝોન ફ્લિપકાર્ટ થી ઘરે સામાન આવી જાય.
હા સાચી વાત તમારી કોરોના સમયમાં. સીઓવી એન એપ થી રસીની બુકિંગ. બહુ સારી થી હા એનાથી કોરોડા. લોકોને સમય પર રસી મળી હવે ટેક્સ ભરવા પણ. ઇકમ ટટેક્સની વ્યા સાઇટ બહુ સરળ છે હા આઈટીઆર ફાર્વલ કરવા સીએ પાસે જવું પડવું નથી.
ડિજિટલ પેમેન્ટની ક કાલવા નાણાં પર પણ કાબુ આવ્યો છે એ જે બધો. હિસાબ બેંકમાં હોબ્યો એટલો. પારદર્શિતા વધી પણ એક સમસ્યા છે ઘણા લોકોને હજુ ડિજિટલ સાક્ષરતા નથી. એને તે પીએમ. જી દિશા અ યોજના ચાલે છે ગામમાં તાલીમ આપે છે. સાયબર સુરક્ષાનું પણ ધ્યાન રાખવું પડે. ફ્રોડ વધી ગય છે એ જે એટલે ઓટીપી કોઈ નની કહેવાનું. તમે નહી અને મજબૂત પાસવર્ડ રાખલો.
હા ફાાઈવ જ આવ્યા પછી ઇન્ટરનેટ ની સ્પીડ બહુ વધી ગયા છે. એજ હા હવે વિડીયો કોલ અને ઓનલાઈન ગેમ પણ સરજવા લાગી છે. સરકારી શાલામાં પણ. ટેબ્લેટ અને કમ્પ્યુટર આપ્યા છે હા બાળકો ટેકનોલોજીની જલ્દ શીખે છે.
ખેડૂત હવામાનની માહિતી પણ મોબાઈલ પર મેળવે છે. હા એક મે મેઘદૂત એથી બ વરસાદ અને આ આ વરસાદની. અને મલે.
હા નાના ઉદ્યોગોપ. અફજન રજીસ્ટ્રેશન ઓનલાઈન કરે છે એનાથી. લોન અને સબસીડી. સબસીિડી મળવા પડે સરળ થયું છે ડિજિટલ ઇન્ડિયા થી સમય પેસા અને મહેનત. રે બજે છે.
એકદમ સાચું થયું. આત્મનિર્ભર ભારતનું સપનું પણ સરકાર થાય છે ચલો આપણે અ પણ અ ગામમાં લોકોને ડિજિટલ સાક્ષર બનાવીએ.
હા એક એક વ્યક્તિને યુપીઆઈ અને ડિજિટલ લોક. લોકર શિકવી એ ડિજિટલ ન્ડિયા સશક્ત ર ભારત જય હિન્ જય ઇન્ડિયા જય ડિજિટલ ઇન્ડિયા
અમે ગામમાં પણ ભારતનેટની ફાઈબર નેટ આવી ગયું છે ને.
હા. એનાથી પંચાયતની પંચાયતથી લઈને સ્કૂલ સુધી નેટ. પહોંચ્યું છે હવે આધાર કાર્ડથી ઈ કેવાયસી કરીને સીમ પણ. ઘર બેઠા મળી જાય છે અને બેંક ખાતા પણ પાંચ મિનટમાં જયા જનધન થી ખુલ્લી જાય છે.
વૃદ્ધ લોકો પણ અમે પેન્શન નુ સ્ટેટસ મોબાઈલ પર પર જો લે
હા ભીમ એપ થી પેન્શન સીધી ખાતા માં આવે છે બીચમાં કોઈ ન કોઈ નથી ખાતો એને જ મહિલાઓનો માટે સ્ટેન્ડઅપ ઇન્ડિયા લોન પણ ઓનલાઈન અ અરજી થાય છે હા.
થાય છે એજ મુદ્રા લોન નાના બિઝનેસ વાલા પણ આગે વધી રહ્યા છે એ સ્કોલરશીપ પણ પોર્ટલ સ્ટુડન્ટના ખાતામાં આવે છે. એનાથી બિચોલિયાને ઝંઝટ ખતમ થઈ છે.
હા ગામમાં કોમન સર્વિસ સેન્ટર વાળા હવે પાસપોર્ટ અરજી પણ કરાવે છે હા અને તે ઈ કોટથી કેસની તારીખ પણ મોબાઈલ પર મળે છે ખે ખેડૂત મોસમની ભવિષ્યવાણી કિસાન સુવિધાના એપ પર જોઈ શકે છે.
અને મંડીના ભાવ પણ રોજ અપડેટ કરે થાય છે. ડ્રોનરી ખેતવા દવા છૂટનું કામ પણ ડિજિટલ થયુ ગયું જોઈએ જે સરકાર સબસીડી પણ ડ્રોન અ પણ અ ભાડે પણ આપે છે વિધાર્થી જો સ્વયં પર આઈઆઈટી ના પ્રોફેસરથી ફ્રીમાં યય
હા સર્ટિફિકેટ પણ મળે છે એને નોકરીમાં કામ આવે હવે ગામમાં એટીએમની જગ આધાર પે મશીન આવી ગયા છે આ. એજ અંગુઠા લગાવો અને પૈસા કમાવો કાર્ડ ની જરૂરત નહીં.
રેલવે સ્ટેશન પર ફ્રી વાઈફાઈ થી તો ટિકિટ બુક કરે છે તો રેલ વાયર પ્રોજેક્ટથી છે હજારથી વધુ સ્ટેશન કનેક્ટ થયા. સરકારી નોકરીની અ ભરતી પણ એસએસસી આઈબીપીએસથી ઓનલાઈન થાય એ જે પેપર લીક નો ડર પણ ઓછો થયો. ટેક્સ ચોરી રોકવા માટે જીએસટી પોર્ટલ બહુ જ પારદર્શી છે.
હા આ વાત તમારી સારી નાના દુકાનદાર પણ બિલ એપ થી બનાવીને જીએસટી ભરે છે હોસ્પિટલમાં ઈ એચઆર સિસ્ટમથી મરીજનો રેકોર્ડ ડિજિટલ રહે છે હા એક દેશની બીજા શહેરમાં રિપોર્ટ લઈ જવાની જરૂરત નથી.
પોલીસ પણ સીસીટીની સિસ્ટમથી ઓનલાઈન રજિસ્ટર કરે છે. અને ચોરી નો સામાન ટ્રેક કરવા માટે ડાટાબેસ પણ છે પર્યટન માટે ઇન્ક્રેડિબલ ઇન્ડિયાની વેબસાઇટ પર બધુ માહિતી મળે છે.
હા અને ઓનલાઈન બુકિંગ થી ઓટલ સસ્તા પણ પણ પડે છે. દિવ્યાંગ લોકો માટે સુગમન્ય ભારત એપ થી સુવિધા મળે છે.
એવી જે વ્હીલચેર વાલી જગરનો નકશો અ પણ એપમાં હોય એ જે સાયબર ક્રાઈમ રિપોર્ટ કરવા માટે અ વન નાઈન થ્રી ઝીરો હેલ્પલાઈન પર છે અને સાયબર સ્વચ્છ કેન્દ્ર બી વાયરસ પણ હટે છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોર્ટલ પર કંપની એક દિવસ દિવસમાં રજિસ્ટર થાય છે એ અસી લાખથી ટેક્સ માં છૂટ મળે છે.
હા આ વાત તમારી સારી હવે રાશન કાર્ડ બંદ. પણ વન નેશનલ પર કાર્ડ. થી કહી પણ ચાલે હા મજદૂર પ્રવાસી બધા લાભ લઈ શકે છે એનાથી જી બીજલી બિલમાં સ્માર્ટ મીટર તી ખપત રોજ મોબાઈલ પર દેખાવે.
એવાની સાચી વાત થઈ અને બિલ વધુ આવે જો તો. સરસ થાલ આવી જાય પાણી જો બિલ પણ જે જે એમથી ટ્રેક થાય. જે હા હર ઘરમે યોજનાથી પારદર્શિતા વધી જાય. મને તમે એની વિષય પર વાત કરીને ખુબ સરસ લાગો છે. જય શ્રી કૃષ્ણ પછે વાત કરજું.
જય શ્રી કૃષ્ણ આવજો.
આવજો.